હલો
કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું અ ઘણા દિવસથી મને એટલે વિચાર્યું કે આજે ફોન કરું મજ ખૂબ સારું કહ્યું પણ થોડ ફ્રી હતી મન ચલે બધું સારું ચાલે છે આજ એક રસપ્રદ વિષય પર વાત કરવાની છે છે ટેકનોલોજી આજકાલ આપણું જીવન ટેકનોલોજી વગર અધરું લાગે છે
અને વધારું બી લાગે છે અને ટેકનોલોજી આજકાલ મજે એકદમ સાચી વાત છે કે સવારે ઉઠે ત્યારેથી રાત સુધી મોબાઈલ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર સાથે જ હોઈએ છે બધા લોકો સવાર મેં ઉઠવાનું રાત દાડો મોબાઈલ દેખાનું જે હા પહેલા કોઈના સંદેશ મોકલવા માટે પત્ર લખવા પડતા હતા પેલે હવે તો સેકન્ડમાં મેસેજ પહોંચી જાય
બ છે બરાબર છે
હા સેકન્ડમાં મજે મેસેજ પૂછી જાય મજે હા કે પહેલા કોઈ સંદેશ મોકલવા માટે પત્ર લખવા પડતા હતા ને સે સેકન્ડમાં મેસેજ આવડાં તો કાંઈ જ નહીં સેકન્ડમાં મેસેજ જાય છે ને વિડીયો કોલ ના કારણે વિદેશમાં જે પલા રહેતા સગા સંબંધી સાથે પણ રોજ વાત કરી શકે છે મજ કોવિડ પછી તો ટેકનોલોજી ઉપયોગ વધારે થઈ ગયો
બરાબર છે
મજે આ ઓનલાઈન ક્લાસ વર્ક પ્રોગ્રામ હો મને કેટલા બધા ઓ નલાઈન મિટિંગ સામાન્ય બની ગઈ છે
હમ
બરાબર
બબર છે સાચી સાચી વાત છે
હા ટેકનોલોજી વિષય પર તો ખુબ સારું બોલવાનું છે જે ઘણા કોર્સ ઓનલાઈન કર્યા ઘેર બેઠા ઘણું શીખવા મળ્યું મને મ જે ઓનલાઈન બી સારૂ છે મને મજે ઘણાં ઓનલાઈન ક્લાસ બી કર્યા છે મને યુટ્યુબ પર નઈ નઈ વસ્તુઓ સીફ્ ખ ખૂબ ગમે છે રસોઈથી લઈને કોમ્પ્યુટર સુધી બધું શીખી શકાય છે
હમ
અને ટેકનોલોજી માટે આપણ ખૂબ સારા ઉપયોગ કરી શકશું મ આપને જે ના આવતું આપને તે યુટ્યુબ દ્વારા નઈ નઈ વસ્તુ શિકવું શક મજ શિકવી શકશું રસોઈનું
બરાબર છે
બરાબર, અને સ સોશિયલ મીડિયા પર કલાકો પરસદ થઈ જાય છે અને ખબર પણ નથી પડતી. સમયનો વગાડ થાય છે ને આંખો પર પણ અસર પડે છે પણ આપના આપના હાથમાં છે કે મોબાઈલનો કેટલો ટાઈમ ઉપયોગ કરવાનો મોબાઈલ કોમ્પ્યુટર. કેટલોક ટાઈમ દેખવાનો, તેને તો જાસ્ત દેખવાથી મોબાઈલ મજ આપના ડોળા બી ખરાબ થાય છે.
બણા બી.
હા મજે અ પણ ઘણા લોકો મોબાઈલ ના વધારે ઉપયોગ કરે છે હાવડાના જમાનામે, જેટે ટેકનોલોજી જ્ઞાન માટે પણ ખૂબ ઉપયોગી છે, પણ આપ ટેકનોલોજી તનાથી આપ જ્ાન આપ ના પડ છે ડિપેન્ડ કે જ્ઞાન લેવાનું નહીં લેવાનું. પણ જ્ઞાન લેવાનું આ ખૂબ મજ ઉપયોગીનું છે આપણા જીવનની કરતા. પણ એક વાત છે કે ઘણા લોકો મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે.
બ છે
અને સોશિયલ મીડિયા પર કલાકો પસાર થઈ જાય છે અને. ખબર પણ નથી પડતી સમય નો બગાડ ભી થાય છે ને આંખો પર પણ અસર પડે છે પણ એટલે હું હવે તો રો જ સમય હતી મોબાઈલ દેખું છ સમજ મોબાઈલ થી દૂર રહેવાનો પ્રયત્ન બી કરવાનો જોઈએ.
સાચી રાત છે દરેક મોબાઈલ વધારે બરોબર. એ વધારે મોબાઈલ લઈ જોવાનું.
બરાબર, ખુબ સારી આદત છે આ ખરાબજ હું પણ જેમ પણ એ લોકો છે ને જમતા સમયે મોબાઈલ નો ઉપયોગ
કરે છે. બરાબર છે પણ આ ગલત વાત છે આ જમતા સમયે મોબાઈલ નો ઉપયોગ ના કરવો જોઈએ.
ટીવી દેખે છે મોબાઈલ દેખે છે. મુજે ખૂબ ગંદી આદત છે આજ ખૂબ સારી આદત ના હોય જોઈએ, સારી આદત જોઈએ. કે, બધા ફેમિલીની સાથે જમવાનું આનંદથી રહેવાનું.
અર કે.
હા અને હા જમતા સમય મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો પરિવાર સાથે સમય પસાર કરો. પણ એટલો જ જરૂરી છે જે ટેકનોલોજી જીવન સરળ બનાવે છે અને આપનો સંબંધોની જાગ્યા લેવી જોઈએ નહી એકદમ સાચી વાત સંતુલન રાખવું જરૂરી છે, મનજે ટેકનોલોજી જ્ઞાન માટે આપણ ઉપયોગ બી જરૂરી છે, નઈ નઈ વસ્તુઓ બી શીખવા મળે છે આપને આપણા ક્લાસેસ વગેરે ખૂબ સારા તેના મે બધા આપણનો તેનાથી મોબાઈલના ફાયદા બી લઈ
બહુ શીખવા, હા બહુ શીખવા મળે છે આપડે એને
બરાબર હા પણ સેકન્ડમાં આપણ
હલો તમને કઈ વધારે મોબાઈલ ગમે છે, મને તો વધારે મોબાઈલ નથી ગમતું.
બરાબર હા નઈ મોબાઈલ નથી જોઈએ, કામના ટાઈમને મોબાઈલ તો મને ગમે છે પણ આપણને રિકામા ટાઈમ ને જાસ્ત મોબાઈલ દેખવાનું નથી ખરે ખુબ દોળ ખરાબ થાય છે, આપની આરોગ્યની શક્તિ કમી થાય છે. માન દુખે છે આપણું માન
આપડે છોકરા ઉપર આપડે છોકરો ઉપર અસર થાય છે આપડે વધારે મોબાઈલ જોઈએ તો આપડે છોકરા જોવા છોકરો ઉપર અસર થાય છે ને
બરાબર હા ખુબ ઘણા તેનાથી વાઈટ પરિણામ થાય છે. મજે દેખવાનો મોબાઈલ મજે આપણા માઇન્ડ ની કરતાજ મજે તેના કરતાં આપણા ફ્રેશ જવાને કરતાં આપણને કસરત કરવું જોઈએ જલ્દી ઉઠવાનું કસરત
સાચી વાત છે એ બધી આપડે વેલી ઉઠી ને ઘણી બધી આદતો છે આપડે
અને આપણે કરતા આપને જ આપને જ કરતા સારું છે કે આપણ ગમે મોબાઈલ દેખશું તો આપણા આપ આપણા જે આરોગ્ય સારું રહેશે
બરાબર.
હા મુજે દેખા ને મોબાઈલ કેટલાક કલાક મેં શું કરવાનું શું ના કરવાનું. કેટલો ઉપયોગી કરવાનું આ બી ખૂબ જરૂરી માટે છે પણ એક વાત છે. કે ઘણા લોકો હમણાંના દુનિયામે ખૂબ સોશિયલ મીડિયા પે વધારે ઉપ ઉપયોગ કરે છે મોબાઈલનો સોશિયલ મીડિયા પર કલાકો પર પસાર થઈ જાય છે.
દુનિયામાં એવો ઘણા લોકો છે કે મોબાઈલ વગર જરાય નહી ચાલ તો હોય એક સેકન્ડ બી ના ચાલતો હોય.
અને નાના નાના વચ્ચા ભી કેટલા મુજે મોબાઈલો માંગે છે. તેમને નથ પહેલાં લોકોની જોડે તો મોબાઈલ બી નથી હોતો. બરાબર અને હાવડાના જમાનામાં તો મોબાઈલ મુજે એટલો જે પ્રતે પ્રતીક ની જોડે મોબાઈલ બધા લોકોની જોડે મોબાઈલ નાના કંતતી તો માં મોટા લોકો સુધી બધા લોકોની જોડે મોબાઈલ રહે છે. પણ એનો ઉપયોગ ના જોઈએ જે મોબાઈલનો વાપર આપના પર બી ડિપેન્ડ છે કે નાના નાના બચ્ચાને મોબાઈલ દેવાનો નથી દેવાનો મુજે તેમના મુજે. પહેલાં લોકોને તો ચશ્મો બી નથી લાગ લાગો લાગ પેલે લાગે
બરાબર છે વધારે મોબાઈલ જોવાથી ચર્ચમાં આવે છે. કસર નથી આવ.
ચશ્મા આવે છે અને હાવડાના નાના નાના લોકોને બી હાવડાથી ચશ્મા આવે છે. પ તે દખવાનુંનો મોબાઈલ નો પરિણામ છે ને મોબાઈલ મેં દેખવાનું રાત દાડ મોબાઈલ દેખ
આપડે મારો કહેવાનો મતલબ એજ છે કે મમ્મી પપ્પા ને ઘરની જીમે કરી રહયા સાથે સાથે આપડે છોકરોની જે છોકરો ની જિમ્મેદારી રાખવી પડે કે મોબાઈલ ઓછો દો કામડા વગતે જ મોબાઈલ રાખવું પડે
બરાબર. હા આપણા આપણા મમ્મી પપ્પા પરી ડિપેન્ડ છે કે આપણા. પર્યા પોર્યોને મોબાઈલ દેવાનો નહીં દેવાનો કામ ની વખત ચાલે છે મોબાઈલ દેવાનો કામ મોબાઈલ બી મોબાઈલમાં બી ઘણા ફાયદા છે અને ગેરફાયદા બી છે. ફાયદા બી છે ટોટો ભી છે.
ઘણા જણા એવા હોય કે મમ્મી ને છોકરા હેરાન કરતા હોય તો શું છે કે લ બેટા મોબાઈલ લઈને બેસી જાય આપ હા મો ભાઈ લઈને બેસી જ પણ આ ખોટી આદત છે આ સારી વાત નથી કાઈ
હા હડા ના બચ્ચા માં રડા લાગ્યા કે મમ્મી પપ્પા લે મોબાઈલ લઈ લે મ મોબાઈલ દે આ ઘણીની મજ આ ના આ આદત ખરાબ છે આ મોબાઈલ નથી દેવાનું.
આપણે છોકરા આપણે છોકરા રડતા હોઈએ તો આપડે સમજાઈએ શકીએ કે બેટા હા બધી રીતે આપડણે એને સમજાયએ છીએ આમ ના કેહેવાય કે લ બેટા ફોન લઈને બેઠ બેસી જા
ટી જા હા નહીં આ આદ આદત કરે ગંધીજે પણ મને તિનામે આપને મોબાઈલને બી શીખવા મળે છે તેના ફાયદા બી છે. ગેરફાયદા ભી છેજ ટોટો ભી છે પણ આપણને તેનામેિતથી સારા ફાયદા શું લેવાના આ આપણા પરથી ડિપેન્ડ હોય છે. જેજ આપ હાજ હણા સૌ લોકોકો બી છે ને બધા લોકો મોબાઈલમાં અભ્યાસ દે છે. બસ કાઈ થઈ કે મોબાઈલમાં આવે છે મેસેજ બ જે બધું મોબાઈલ પરે ડિપેન્ડ છે પણ પેલા લોકો તો પેલા લોકો તો શા શાળામાં જતા હતાા ને શીખવાને તેને તો કઈ સર લોકો. અત્યારે તો મોબાઈલ બી નથી હોતો પણ તેને બી લોકો સર લોકો કાંઈ મોબાઈલમાં નથી મેસેજ અ ડાલતા ત પણ ત્યાં આવડાના જમાનામાં તો સર લોકો મોબાઈલ પે મેસેજ લખે છે.
અને મોબાઈલ પરથી અભ્યાસ કરો એમ કરો પણ તેનાથી અ વાઈટ પરિણામ થાય છે. કોઈ શું કરે છે કોઈ મોબાઈલમાં સારો ઉપયોગ કરે છે કોઈ કયો વાપર કરે છે. ડોળા ભી ખરાબ થાય છે જે ટેકનોલોજી તો ખૂબ છેેતી નામે પણ ટેકનોલોજીનો ઉપયોગ. જ સારા રીતે કરવાનો તો આપણા ભવિષ્યની કરતા જીવનની કરતા ખરે સારો ઉપયોગી પડે છે.
અને ખૂબ લોકો મોબાઈલ છે ને જમતા વખતે બી મોબાઈલ બી એટલા દેખે છે ને મોબાઈલ પણ આ નથી. જમવાના ટાઈમ ને જમવાના ટાઈમને આપ મોબાઈલ નથી દેખવાનો આ બી
જરૂરી મ એટલું જ શીખવા મળે ને એના ટેકનોલોજી ખુબ જ્ઞાન છે. જ ખૂબ ઉપયોગી બી છે તે આપણી કરતા. તજ ઘણા લોકો જે ટેકનોલોજીનો વાપર કરે છે. પણ સમયથી કરવાનો સમયનો બગાડ થાય છેને આપણા આંખો. ઉપ પણ અસર પડે છે એટલે સમયનો ઉપયોગ આપણ કરવો જોઈએ. જજ રોજ થોડો થો ભ મોબાઈલ દેખવાનો પણ કામ પુરતા દેખવાનો. જેજ જસ્ત. જ પૂરા કામ આપણ થઈ ને આપણા તો આપને દેખી શક. શાય છે વધારે થી વધારે એ કલાક. વર્ક ફ્રોમમાં પણ હમણાં ખુબ જણા વર્ક ફ્રોમ હોમ બી કરે છે પણ ખુબ સારું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જ્યાઞન લવું જોઈએ. પણ સારો વાપરતી મોબાઈલ દેખવાનો ચાલશે પ ફરી મળસું.
બરાબર. જય શ્રી કૃષ્ણ.
હ.